હાલો અવાજ આવે છે?
આયો અવાજ. ક નેટવર્ક નેટવર્ક નેટવર્ક પ્રોબ્લેમ હતો કઈ, હા ફરવા દઈ જાય.
તો આજે આપણે ફેસ્ટિવલ ઉપર વાત કરીએ તહેવારો ઉપર.
હ ચાલ કરીએ.
આનાત કયા તહેવારો વધાર ગમે છે?
તહેવાર માં તો
નવરાત્ર્રી દિવાળી ઉત્તરાયણ.
ઉત્તરાયણ ગમે દિવાળી ગમે. હમ ઉત્તરાયણ દિવાળી નવરાત્ર્રી.
ઉતરાણ ફટા ફટાકડા ફટો
એટલે એમને આમ દિવાળી ન માહોલ જ ફોલો હોય એટલે, એક તો નવું વરષ આવતું હોય પાછું. એ સવાર સવાર એટલી મસ્ત લાગે ને. દસ્તા વર સવાર એટલી અખર લાગે ને.
હા એ તો છે બધ ઉઠીને બતા ઉઠીને એક બીજા જાને નમન કરતા હોય મોટા ના આશીર્વાદ લેતા હોય મતલબ.
હમ ખબર નઈ હવે એની હમ. આખું અલગ જ હોય એક દિવસ હવે.
અને પાછું દિવાળી તો તૈયારી તો આગલા કેટલા પાંચ દસ દિવસ પહેલાથી ચાલુ જ થઇ જાય. તે પેલા લોકો ઘર કામ કરે. અને લોકોને તો પાછું માજા સાફ કરવાના અને એ બધું અમારે હેરાનું પડે. ફટડા ફોડવાના હોય એની જગ્યાએ.
હો દિવાળી આવે એટલે એક અલગ જ માહોલ.
અમારે તો સાફ સફાઈ કરવાની છે અમારે અમારે સાફ સફાઈ કરવી પડે છે પંખા સાફ કરવા અને એ બધું કરવાનું.
એમ તો બધાને કરવું જ પડે જેની સાફ સફાઈ ભેગા મળીને તોજ મજા આવે.
ના ના અમને તો કંટાળો આવે એ રીતે સાફ સફાઈ કરવાની આવે ને આગળથી. આળસ થાય એમ કે આમાં શું સાફ સફાઈ કરવાની હોય. આપડ બીજા તહેવારો એટલી બધી બીજી બીજા તહેવારોમાં એટલી બધી નથી કરતા.
હા એમ તો તહેવાર એમ તો મજા માણવાની હોય.
તે મજા માણવાની હોય ને સજા ના માણવાની હોય ને, તો આ તો સજા થઈ જાય પછી. થાકી જાયરાને. હે ગર ટેબલ ઉપર ચડવાનું માળિયા સાફ કરવાના પછી માળિયામાંથી બધી વસ્તુ નીચે દેવાની અને નવા પેપર પાથરવાના ને પછી બારવાળી પાછી બધી વસ્તુઓ ગોઠવીને ઉપર મૂકવાની, દવા છાંટવાની પંખાઓ સાફ કરવાના કેટલું બધું કામ કરાવતા હોય છે મમ્મીને બધા ઘરે પછી થાકી જવાય છે. એમાં કંટાળો આવે છે એમ થાય છે કે આ દિવાળી ના આવ તી હોય તો કેટલું સારું.
અંદદ ઘર-ઘરની કહાની છે.
એજ ને.
એ તો હે જ હવે એવુ તો રેવાનું પણ અલગ જ માહોલ હોય. બધા તહેવાર એક દિવસ માં ના પતી જાયન. લાભ પાંચમને બેસતું વરસ, ભાઈબીજ ને બધા અલગ ધનતેરસ, કાળીચૌદસને બધા આવે પણ એ મજા આવે.
હા, પા છુ જે ચોપડા પૂજન આવે છે, એમાં તમારે ચોપડા પૂજન કરો છો તમે?
કરે.
હમણાં ઘણા ઘરોમાં તો હવે આજના જમાનામાં તો લક્ષ્મી પૂજનને એ બધું તો લોકો કરતા તા પણ નથી હોતા. ખાલી દિવાળી ઉજવી લે છે.
તમે, તમે ચોપડા પૂજન કે એવું કઈ કરો છો કે નથી કરતા?
અ ભઈ ખબર નઈ હવે. પહેલી વારે હવે જોઈએ હવે. પેલી વારે જોઈએ હવે.
વાતચીત, વાતચીત તો કરી હશે ને તો કે એમ તો ખબર હોય.
ના, નવરાત્રી હુધી જ પહોંચી એ દી વાત. નવરાત્રીમાં જાય બધા રમવા. હમ.
હન, તને નવરાત્રીમાં ગરબા રમવાનો શોખ ખરો?
હા, એમ ગમે નવરાત્રીમાં રમવુ. બઉ આમ ઓલા કુદી-કુદીન કરવાન ગરબાન એ બધા ઓછા ગામ થોડા.
એટલે સાદા કરવા ગરબા ગમે એમને?
હા, એમ તો નોમલી ગમે પણ આમ બઉ ગોળ-ગોળ ફરવાના કે એવા આવે, વડી ચક્કર આવે ને એવું થાય એટલે પછી ઓછું પસંદ કરુ.
એવું એમ. તો તો આ વખતે તમારે સમાજમાં તો પહેલે
તો તો આ વખતે તમારે સમાજમાં પેલી જ વાર નવરાત્રી થશે. તો તો આવી એમને.
હા. નવરાત્રી અલગ માહોલ. ઉત્તરાયણમાં જાઓ તો ઉત્તરાયણમાં એક પતંગ ચગાવ અને જો ગીતો સાંભળો ન. એક બા ખાઓ બધું નાસ્તો કરો ન એની મજા અલગ.
તમાર સ સમાજમાં હોળી ઉજવી તી?
હા, હોળી પ્રગટાયતી એવુ કર્યુ તું. ધુળેટી નઈ ધુળેટી નથી કરતા.
તો રમે તે આમ ધુળેટી?
ના, ના નથી કરી આ વખતે.
કેમ?
ઓલા, હન ઓલા ઘરવાળા કરી તી થોડી ઘણી ટાઈમ મળે તો પછી બીજી એમ નથી કરી.
અત્યારે નાના બે ટેણીયાઓ પછી શું કરતા તા? કોઈ ધુ થી કેતા નતા કે અમને ધુવે થી રમીએ?
નઈ નઈ એ બધાને તો કઈ ફરક ના પડે.
અને ખબર નથી ભાઈ
ખબર નથી પડતી એટલે પછી તો ખબર પડશે એટલે તો પછી તમને રમી જ પડશે ધૂળેથી.
હ એવું તો છે હવે.
પછી હવે તાર રક્ષાબંધન આવવા ન તું ક્યારે આવીશ આવી બાજુ રાખડી બાંધવા?
જોઈ હવેે રક્ષાબંધન પેલા સાડી બીજ આવશે હજી. ઓલું જગન્નાથ ભગવાનને હોર હા.
હા એ બધું લાગી પણ ગયું છે.
શું? શું લાગી?
શું લાગે રુ?
બેલાન્સ લાગી ગયા?
હા જગન્નાથ ભગવાન ની રથયાત્રા એડવર્ટાઈઝ કર હોય જે એમને એમને બધાને. અત્યારથી શરૂઆત થઈ ગઈ પાછું અત્યારે વરસાદ પણ આવતો રહે થોડો થોડો સાંજે એના કારણેને રોડ રસ્તા પણ ઠંડા રહે છે. સાફ સફાઈ એવું બધું કરી નાખ્યું છે ફૂલ તૈયારી ચાલુ છે અત્યારે તો આ વખતે તો મજા પડી જવાની છે. એવું લાગે છે.
દર વખતેની જેમ.
ચતુર્થી વાર પણ મૂર્તિઓ ચાલુ થઈ ગયો બનવાની.
મોટી મોટી ગણપતિ બાપ્પાની.
હા અને પાછું તમારે એ બાજુ નવસારી બાજુ તો બધા એવી રીતે લાવે પણ છે ને મોટે મોટી. આપડે આ બાજુ થોડુંક ઓ છું ઉત્તર ગુજરાત બાજુ. એ ત્યાં એ બાજુ મહારાષ્ટ્ર નજીકને મહારાષ્ટ્ર નજીક એના માટે એ સાઈડ ના લોકો એ બધા વધારે માને એના કારણે ધૂમધામથી ઉજવતા હશે. નવરાત્રી, ગણેશ ચતુર્થી બધું તો?
ઓ તો હૈ દિવાળીમાં એમ દિવાળીમાં સોસાયટી ની એવું હોય એ મજા આવે આજુબાજુ બધા છોરા ને બધું રમતા હોય કરતા હોય ને બધું જોવા જડે આમ એકલા થઈ જીએ ને એટલે મજા ના આવે ગમે પણમ એકલા થઇ જ ને એટલે ઓછું ગમે-' એમ ગમે પણ એમ ઓછું
અહિયાં તો અમે બધા હતા તો ત ક્યાં ફોડતી
ગમે પણ ઓછું એવડું નહ
હા તે પણ જેટલું ઓછું ગમે એટલા તો ઓછા ફોડવા ના ફોડવા તો પડે તું તો ફોડતી એના તે
જોઈશું તો ગાડીઓમાં બધું પડ્યું હોય ને એટલે પછી ઓછું ગમે
અમે બધા ફોટતા જતા ને ગાડીઓને બધું પડ્યું હોય પડ્યું હોય એ આપડો આપડેોડ જોવાનું એ બધું
પ ગામડામાં બેતા ને તો મજા આવતી હ જેમ જેમ કરવું એમ કરતા ખાવતું
હા એ તો ગામડાઓમાં તો બધા જેમ ફોડવા ફટાકડા એમ ફોડતા ગમે તેટલા ત મોટા બોમ્બ લઈને આવો કોઈ વાંધો ના આવે ખેતર જઈને ફોડવાના
ખૂબધી શું કેવાય જો કોઈ હા જોપા તો એ ગામડામાં એ વાંધો છે કે ચાવ જડી આકૂભ પડે તો બધું હળગાવી દે એવ બધશ વધારે કરતા પણર તો એમ એમનાને ઓકે ટ આવ એમના વોશિંગ મશીન ઉભર પડ્યું તે શોર્ટ સર્કિટ થયું અને ઘરમાં ઓટોમેટિક મે સ્વિચ પડી ગઈ પરંતુ શોર્ટ સર્ક્યટ થયો ને એના કારણે આગ લાગી હતી
બડ મહિનામાં
હા બ
બરોબર એ તો થાય હવે રોકેટ ના લી
એ આવી ઘટનાઓ ચાલુ ને ચાલુ જો દિવાળી ની તો એટલે સાવચેતી રાખવી એ ખુબ જ જરૂરી છે જો આપડણે સાવચેતી ના રાખીએ તો પછી આવી રીતે નુકસાન પણ થાય અને હવે રોકેટ હતું ઉપર થી નીચે પડ્યું હતું હવે એ તો ખબર ના પડે કે કોને હગ તું રોકેટ એટલે પછી આપડે કેવું પણ કોને કે તમે રોકેટ હગાવી તું ના અમારે નુકસાન થયું એમ પણ આપણે ના કહી શકીએ કારણ કે રોકેટ તો ગમે ત્યાં ગમે તે ઉડા હવે થોડુંક દૂર થી ઉડાડ્યું તો રોકેટ તો ગમે તે જ એને ફૂટે ને મતલબ પડ્યો
હા એ તો છે હવે રેવાનું હવે હર સાલનું હવે
જયારે દિવાળી પૂરી થઈ ને તો આપડા ધબા ઉપર અને શેડ ઉપર ર જોવા ગયા ને તો એટલા રોકેટો પડ્યા તા ને હવે એ બધું જો આપડે શેડ ના કરાય હોય તો પછી એ બધું આપડે નીચે જ વોશિંગ મશીન એ બધું જે બહાર પડ્યું હોય એને ઉપર જ પડવાનું ને
હા
અને ઉત્તરાયણમાં તું કે તને ઉત્તરાયણ બહુ ગમે રીતે પતંગ પતંગ ચગાવ કે નથી ચગાવતી
પછી જોઈએ હવે આવશે તઈ ચાલો
બ સારું તો આવે એટલે હવે ફોટો મોકલજ ચગાવતી હોય તો ખો પડેમ ચગ એ જ નથી ચગાવતી અહંયાથી ત્યાં સુધી તો નથી ચગાવતી હા વા હા હા હા બાય
હા